જય શ્રી ક્રિષ્ણ કેમ છો તમે
એકદમ મજામાં ભાઈ તમારી ઘ કેમ છે બધા સારા ટો સે ને ભ
હા અમારી ઘરે બધા સારા છે અને બધા હમણાં તો આનંદ એટલે કે બધા બહેલા છે આરામ થી અને બધા મજા કરી રહ્યા છે હમણાં તો વેકેશન ચાલી રહ્યું છે મેં પણ હમં તો અજ ઘરે જ છું અને વેકેશનમાં મારે એ વિચારવું એટલે કે એ વિશે વાત કરું છું કે વીમો એ કેવો એટલે કે વીમો શું છે તેને આપણે શું એટલે વીમો આપણને કઈ કઈ બાબતો આપણને જે રાહત આપી શકે છે કે આપણને વીમો કઈ આપ નુકસાન સમય પર રક્ષણ આપી શકે છે તે વિશે તમારી સાથે વાતચીત કરવા માંગુ છું શું તમને વીમો વિશે થોડું ઘણ ખબર છે
હા ભાઈ વીમા વિશે મારે પણ મતલબ તમને થોડુંક જણાવું હતું કે વીમા એ ખુબ જ સારી વસ્તુ છે અને વીમાો આપણે ઉતારવો જ જોઈએ કારણ કે વીમાથી મતલબ આપણને પેલા સમય ખુબ જ વધારે કામ લાગે જે સમયે આપણને પૈસાની ખુબ જ વધારે જરૂર હોય અને વસ્તુ ક્યારે કામ લાગે જય્યારે કોઈ આપણને જોખમ આવી પડ્યું હોય જેમકે હું વાત કરું કે કોઈ પણ મતલબમાં આપડે કોઈ એક્સિડન્ટ થયું હોય અથવા કોઈ પણ જોખમ આવી પડ્યું હોય આપણને અચાનક ખુબ જ વધારે પૈસાની એવી જરૂર પડી હોય તો આપડે કોઈ પણ વસ્તુ જેમકે આપણે જો પ હોય એટલે કે આપણે મતલબ એક્સિડન્ટ થઈ ગયું હોય તો આપણે મતલબમાં મેડિક્લેમ વીમો ઉતારી્યો હોય અને આપણને ખૂબ જ વધારે એવી તકલીફ થઈ હોય કે એ લાગી પડી્યું હોય તો આપણે જયારે દવાખાનામાં જોઈશું તો ત્યારે મેડિક્લેમ વીમો હોવાના કારણે મેડિકલના જેટલા પણ પૈસા મતલબમાં કો ડોક્ટર જેટલા પણ પૈસા લેશે તો એ બધા પૈસા આપડે આપેડે પૈસા ચુકવવાના હોતા નથી બધા પૈસા છે ને વીમા કંપની ચુકવશે કારણ કે આપણને કેટલક પણ નુકસાન ને ઠયું હોય બધું પૈસા બધા છે ને વીમા કંપની ચુકવા જવાબદાર ગણાય છે કારણ કે આપણે તેને વીમો ઉતારી્યો છે એટલે વીમા ઉતારવાથી એ ફાયદો થાય છે અને વીમા ઉતારવાથી આપણે એવું ના માનું જોઈએ કે મતલબ અમાર તો એક્સિડન્ટ થશે જ નહીં અમે તો ખુબ જ સારી રીતના ગાડીનેું ચલાવી હ છશે તો ભાઈ અમાર એક્સસીડન્ટ થવાનું મળે નહી એટલે અમારા પૈસા તો વેસ્ટ જવાના છે પરંતુ એવું ના વિચારતા આપણે એવું વિચારવું જોઈએ કે ના કરીને આપડ એક્સિડન્ટ થઈ ગયું ભૂલથી અને આપણે મતલબમાં પૈસા ની જરૂર ખુબ જ વધારે પડી અને ત્યારે પૈસા આપડી પર હશે નહીં તો આપણને ત્યારે આ વીમો ખુબ જ વધારે એ કામ લાગી શકે છે અને વીમાના એટલા બધાઈ પૈસા પણ હોતા નથી મહિને મતલબમાં સો બસ ો રૂપિયા એવાજ ભરવાના પણ હોય છે તો જેથી કરીને આપણે એટલા પૈસા તો આપણે પોતાની જાન માટે બચાવીજ શકીએ છે અને એટલા પૈસા આપણે આપવાથી આ પૈસા ઓછા થઈ જવાના નથી જેથી કરીને મહિનામાં જો આપણે સો બસો રૂપિયાને એવાજ આપવાના હોય તો આપણને ખુબ જ વધારે એવું સારું પડી શકે છે ને મેડિકલેઇમ વીમો એ ખુબ જ સારો વીમો કહેવાય છે જેથી કરીને મેં પણ વીમો ઉતાર્યો છે અને મારા ઘરના બધા જ લોકોને વીમો મે ઉતાર્યો છે પરંતુ આપણે વીમા ઉતારવાથી આપણને એવું થતું હોય છે કે આપડે તે પૈસા લઈ લઈ અને જાણી જોઈને એને એવું બધું પૈસા લેવા માંશે વીમો ક્યારે એવું કરવામાં આવે કે જય્યારે મતલબ આપણે કોઈ પણ વાહનનો વીમો લેવામાં આવ્યો હોય અને વાહન ન એક્સિડન્ટ એવું થયું હોય તો વીમા કંપની પૈસા આપે છે તો જેથી કરીને આપણે વાહનનો વીમો ઉતારીએ તો ત્યારે પણ આપણને ખુબ જ વધારે એવું સારું પડે કે એકસિડન્ટ થયું હોય તો આપણેે પૈસા ચુકવાના હોતો નથી પરંતુ ત્યારે વીમા કંપની ત્યારે પણ પૈસા ચુકવે છે અને જો આપડે વીમો પેલો બંને ગાડીઓને ઉતારી્યું હોય જેમ કે એટલે કે એક્સિડન્ટ થયું હોયને સામે વાળાના પણ પૈસા મળશે તેવો વીમો ઉતાર્યો હોય તો જે આપણે સામે વાળાના સાથે એકસિડેન્ટ તેમને જે ખર્ચો આવ્યો હોય એ ખર્ચો પણ આપણી વીમા કંપની ને ચૂકી આપશે કારણ કે આપણે બે પક્ષને વીમો ઉતારવામાં આવ્યો હોય એટલે જેથી કરીને બંનેનું એક્સિડન્ટ હોય બનેને જેટલું નુકસાન થયું બધા પૈસા માપાનમાં કંપની તેમને બધું ચૂકવી આપશે એટલે જયારે પણ એક્સિડન્ટ થાય તો ત્યારે વીમા ઉતારેલો હોય એ ખુબ જ વધારે કામ લાગે છે એટલે ઇન્ડિયામાં મતલબ બધા જ વાહનોના વીમા ઉઠારવા પર ખુબ જ વધારે જોર આપવામાં આવે છે અને જેટલા પણ ફોર વ્હીલ છે એ બધી ફોર વ્હીલર વીમો બધા જ મતલબ ઉતારવા કહે છે કારણ કે જો જે પણ ગાડી ફોર વ્હીલ બહાર ફરતી હોય તો તેમનો વીમો ખુબ જ જરૂરી બની જાય છે અને તમને ખબર જ છે કે મિડલ ક્લાસ માણસ જો એ ફોર વ્લમાં કોઈ પણ એમાં જેમેમે લઈ છે અને તેમાં કોઈ પણ વસ્તુ માં થોડુંક પણ થયું તો શું થઈ જાય કે મતલબ તેમાં દેંડ પડી જાય કે પડી જાય તો તેમને પૈસા ખર્ચવાને ખુબ જ વધારે મુશકેલ પડી જાય છે તો તેમને જો વીમો ઉતાર્યો હોય તો વીમા કંપનીને બું નવ લાખી આપશે જેથી કરીને તેમની ગાડી ખુબ જ સરસ થઈ જવાની છે
હા તમે વદ એકદમ સાચી છેલ્લે કે આપડે વીમો ઉતારવો ખૂબ જરૂર છે એ મને લાગ્યું જ કારણ કે આપણે વીમો આપણને ઘણી બધી બાબતો એટલે કે ઘણી બધી આફોટ સામે આપણને રક્ષણ આપે છે કારણ કે વીમો એ આપણને જીવન એટલે કે લાઈફ ટાાઈમ પણ આપણને આપે છે એમ કે પોલિસી બજાર એવા ઘણી બધી કંપની છે પછી ઘણી બધી પ્રકારની કંપની છે વીમો આપ આપણને આપે છે અને એજ કે આપણને જીવન વીમો છે પછી કાર નો વીમો છે પછી આપણા બાઈક નો વીમો આપણે પછી ઘરનોો વીમો પછી આપણેે જે દુકાન લીધી તેનો વીમો આપે બધા જ પ્રકારનોો વીમો આપ ઉતારી શકીએ એટલે કે મને તો એ સમજ પડી ગઈ કે આપણે વીમો ઉતારો ખૂબ જરૂરી છે કારણ કે તમે આટલું બધું જે અમને જે કીધું કે વીમો આપણે લેવું જ જોઈએ કારણ કે વીમો આપણને ઘણી બધી હવે આોડો કારણ કે તમે જાણો છો કે ગમે ત એટલે કે ના કારણે આપણું કોઈ નુકસાન એટલે અકસ્માત થઈ ગય હોય તો પછી ત્યાં આપણે દવા ખર્ચા બધા પણ આપણને આપ ત્યાં રક્ષણ આપે છે અને વીમો ત્યારે આપણને યોગ્ય મહત્વપૂર્ણ ત્યા આફતો સામે આપણને રક્ષણ આપી શકે છે અને બીજું દાખલા તરીકે તમે જે કીધું કે આપણે કોઈ પણ પ્રકારનો એટલે કે કારનો વીમો એ કારનો વીમો જો હોય તો પછી આપ કોઈ આપ ક ને ક અકસ્માત થઈ હોય તો પછી બધા જ પ્રકારનો ખર્ચો બધા વીમા કંપની લોકો આપે છે અને પછી આપણને અત્યારે એ બધું જે રકમ આપણને અ્યારે કામ આવે છે કારણ કે ઘણી બધી વીમા કંપનીઓ આપણને ઘણી બધી જુદી પ્રકારના વીમા પ્રીમીયમ લોકો કહે છે અને યોગ્ય રીતે આપણેે જે સિલેક્ટ કરવું તે આપડા પર ડિપેન્ડ હોય છે એટલે વીમા કંપનીઓને આપડણે યોગ્ય રીતેરું રીતે શું કરવું જોઈએ શું કરવું જો આપડે ધ્યાન રાખવું ખુબ જરૂરી છે અને બાકી તો અમારે એજ કેવું છે કે આપડે જો વીમો લીધેલો હોય તો પછી આપડે આવી ઘણી બધી આફડ કે અકસ્માત છે પછી આપડ અરે કોઈ પ્રકાર ન આગ લાગી ગય તો પછી આગ લાગવાનો પણ વીમો લોકો આપે છે જેમ કે મોસ્ટલી તમે જાણો છો કે ઘણી બધી દુકાનો હોય છે કે બધું બધા દુકાનદારો બિઝનેસમે બધા મોટા પ્રકારના વીમો લઈ જ છે અને એ લોકોને ખબર જ છે કે વીમો આપને કઈ રીતેણ કઈ રીતે એ લોકોને સારી રીતે પુષ્કર પેલું કરે છે માટે જ માનવ છે કે વીમો લેવો તો ખુબ જરૂરી બની ગયો છે કારણ કે વીમો તમે જાણો છો કે ઘણી બધી આફતો કે પછી આવી ઘણી બધી આપણને જે પણ એટલે કે અમુક એવા ગામડાઓ બી હોય છે કે ત્યાં એ બધ વીમો ને એ લોકોને ખબર નથી પડતી અને એ લોકોને વીમો કેવી રીતે લેવો ને કેવી રીતે સમજાવો એ લોકોને ખબર નથી પડતી એટલે કે અમુક ગામડામાં એ લોકો જાગૃત થવું જોઈએ અને એ બધા ગામડામાં વીમો વિશે શું છે અને શુંશે એ લોકોને કેવું જોઈએ કારણ કે અમુક પરિવારને એ ખબર નથી કે વીમો કેવી રીતે લેવો જોઈએ ો વીમોનોો ફાયદો શું છે એટલે કે એજ કે વીમો તો આપણને ઘણી બધી આખો સમ રક્ષણ આપે જ છે એટલે વીમો લેવ ખુબ જરૂરી છે શું તમે એટલે શું તમે કાર નો કે પછી બાઈક નો વીમો તો લીધેલો પરંતુ તમે પોરટા ન પેલું હેલ્થ ઇન્સ્યોરન્સ દીધ રહ્યો છે તમાં
હા ભાઈ તેનામાં પણ એવું જરૂર છે પણ હાલમાં તો મને લીધો પરંતુ અમે લેવાનો વિચારી રહ્યા છીએ કારણ કે જે મતલબ એલઆઈસી ના એવા બધા જે વીમા હોય છે તો તે વીમા મરવા પછી પણ કામ લાગી શકે છે આપણા ઘરના લોકોને કારણ કે જો કોઈ આપડા પછી કમાવો એવ કોઈ પણ ન હોય તો બધા વીમા આપણને પછીથી કામ લાગી શકે છે જેથી કરીને આપડા ઘર વાળાને ખુબ જ એવું સારું પડી જાય છે પરંતુ આપડે એ બધા વીમા પણ લેવા જોઈએ અને બીજું બધું મતલબમાં વીમા એટલા બધા પ્રકાર હોય છે કે તમને હું કહું કારણ કે જે જયારે કોઈ પણ વાહન આપણેે જેમકે આપડા ઈન્ડિયાથી બીજા દેશમાંને એવું બધું મોકલવાનું હોય જેમકે જહાજના વીમા તો જહાજના વીમાના બધામાં પણ એવું જાય કે મતલબ અહીંમાંથી ત્યાં સુધી મોકલવા પહેલા વીમા ઉતારવામાં આવે છે કારણ કે તેમાં કરોડો રૂપિયાનો માલ ઉમે હોય તો કરોડો રૂપિયાનો માલ જો પડી જશે તો તે પાછળ કેટલા કરોડોના વીમા ઉતારવામાં આવેશે અને જો એ માલ પડી જાય તો વીમા કંપની બધા પૈસા ચૂકવશે અને માલ જો ના પડે તો મતલબ આપણે વીમા કંપનીને પૈસા આપવા પડશે તો કરીને મતલબ વીમા કંપની એવી રીતના પણ પૈસા લેતા હોય છે અને જો માલ પડી જાય તો તેના પૈસા પછી તે લોકો ચુકવવા પડે છે એટલે જો કોઈ પણ એટલું બધું મોઘું વસ્તુ આપણે મોકલવાનું હોય તો વીમા કંપની એ વીમો ઉતારવો પડે છે અને આપડે તે બધી વસ્તુનો પણ વીમાો ઉતારી શકીી કેટલીક વાર બધો માલ લીજવા આવવાના માટે પણ વીમો ઉતારવામાં આવેશે પરંતુ બીજા બધા વીમાની વાત કરું તો એક બીજો વીમો એવા પણ હોય કે મતલબમાં કેટલાક જે એથલીટ લોકો હોય સિંગર લોકો હોય એવી મળીને બધા જે પોતાની જે કલાકૃતિમાં જે ઉપર હોય કેમ કે હું વાત કરું મતલબમાં કે જે રોનાલ્ડો છે રોનાલ્ડો અને મેસી છે તો મેસી ન મતલબમાં જે પગ છે તો એ પગ માટે તેમણે વીમો ઉતારી છે કારણ કે તે ફૂટબોલ રમે છે તો ફૂટબોલમાં રમતા તે લોકોને પગ નો ખુબ જ વધારે ઉપયોગ થતો હોય તો જેથી કરીને ને પોતાના પગ વીમો ઉતારવામાં આવ્યો છે વીમો એટલો બધો મોકો છે મતલબ એક બિલિયન ડોલસ વીમો ઉતારવામાં આવ્યો છે તો જેથી કરીને તે પગ માટે વીમા કંપની પણ પોતાનો એક નિયમ બનાવવામાં આવ્યો છે કે તે પોતાના પગને મતલબમાં વધારે સમય માટે બીજી જગ્યા ઉપયોગ ના કરી શકે જેમ કે કોઈ આલટુ ફલટુ ગેમ રમવાની હોય તો ત્યારે પણ વધારે ગેમ ન રમી શકે જો હમણા ઈન્ડિયામાં જારે મેસી આવેલા હતા તો ત્યારે પણ તેમણે મતલબ આ જે ગેમની બધી એમન થોડીક વાર રમ્યા તો તે અડધો કલાક થી વધારે ટીમે ગેમમાં પાર્ટિસિપેટ કરી શકતા ન હતા કારણ કે તેમ જેીો ઉ વીમાની પોલિસી અડધો કલાક થી વધારે બીજ મતલબમાં બીજું કાર્યમાં પોપ ન ઉપયોગ ના કરી શકે એટલે વીમા કંપની પણ થોડી ટર્મ્ કશન રાખેલી હોય કારણ કે જો એટલા બધા રૂપિયા જેમ વીમો ઉતારેલો હોય અને બીજું બધું કહ ટમાં જે બીજા બધા સિંગર લોકો અને લોકો બધા હોય પોતાની જીભનો વીમો ઉતારે છે અને એ બધું પોતાની જે મેન વસ્તુ હોય તેના માટે વીમો ઉતાર્યા કરે છે
હા એ તો મેં પણ જોયું છે કે ઘણા બધા જે બધા મોટા મોટા ફૂટબોલર હોય એટ જે સ્ટાર હોય પ્લેયર તે પોતાના કોઈ પણ એવા મેન એટલે કે પગ જે ફૂટબોલ એ રમે છે પગનુંું એ લોકો વિીમો ઉઠાવે છે અને બીજું આપડ જે આપણા દેશના જેવા પેલા સિંગર લતા મંગેશકર તેણે પણ પોતાનો સ્વર કંથનો વીમો ઉતારેલો એવ પણ મેં સાભળેલ જે આપણા ક્રિકેટ હિસ્ટ્રીમાં ઘણા મોટા ઓસ્ટ્રેલિયા ના ખેલાડી હતા જેમકે સેન વોન તેણે પોતાના હાથ ન કઈ ઉઊગલીનો કઈ વીમો ઉતારેલો હતો એવ પણ બધા મોટા મોટા આ સ્ટાર લોકો એમ લેય કારણ કે એ લોકો જે કારણ કે જે સેન વન હતો તે એકદમ સ્પિનર હતા અને ગમે ત્યાંથી એમ સ્પિન ખુબ સારી કરતા હતા ક્રિકેટમાં ખુબ નામ હતું એ લોકોને એટલે કે એ લોકો બધું મોટી મોટી જે એ લોકનુ પેલુ સ્કીલ પર હોય તો એ લોકો વીમો ઉતારી એટલે વીમો લેવો ખુબ જરૂરી છે અને વીમોને આપણા દેશમાં આપણા દેશમાં વિકસિત કરવું ખૂબ જરૂરી છે કારણ કે વીમો આપણા ઘણા બધા દેશના પરિવારો છે તે લોકોને નુકસાન ઘણી બધી આખ સમય રક્ષણ આપવા માટે સક્ષમ રહે છે સારો ટપ આપણે મળ્યા પાછા અવે તો ઘણા બધા પ્રકારના વીમા કંપની પણ આવશે તેના વિશે પાછી વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ પાછો